તમને અવાજ મારો.
હા આવી રહ્યો છે મારો વાત તમને આવી રહ્યો છે?
હા એકદમ સારી રીતે આવી રહ્યો છે. હમણાં તમે જુઓ ને હાલમાં એટ એટલી બધી ઘણી રી મરઘાં પાલનનો ઉદ્યોગ ચાલી રહ્યો છે, બોયલર છે પછી દેશી છે અને એવી બધી ઘણી બધી મરગીયો નો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે તેમને ખાવા માટે પછી. પોસવા માટે અને મરઘા પાાલનનો તો હાલમાં ઘણી બધી જગ્યાએ એટલો મોટો વ્યવસાય નાખો. વામાં આવી રહ્યો છે જેથી કરીને તેમાંથી લોકો એટલા બધા પૈસા કમાઈ રહ્યા છે, અને ઘણા બધા પરિવારો તેમાં જોડાયા છે, જેથી કરીને આમાં એટલા બધા ટ્રોકો તમને જોવા મળી રહ્યા હશે. જે મરઘા પાલન નો ઉદ્યોગ એકદમ જોર થી ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો એ તેમના માટે ઘણી બધી વ્યવસ્થા કરી છે જેમાં તેઓ મરખા પાલન કરી શકે અને તેમને ઘણી રીતે આગળ વધી શકે પરંતુ હમણાં એલા ઘણા એટલા બધા ઘણા લોકો પણ એના પાછળ પડી રહ્યા છે જેથી કરીને આપણે પણ તેમાં આગળ જવું જોઈએ તે ખુબ જ સારો વ્યવસાય છે કારણ કે હાલમાં તમે જોવોઓ તે પ્રમાણે કેટલા લોકો એના પાછળ આગળ પણ વધી રહ્યા છે અને ઘણી બધી મરઘા પાલન વિશે માહિતી પણ માંડી રહ્યા છે અને તેમના પાસે એટલી બધી માહિતી હોતી નથી પરંતુ તો પણ તેમને આગળ કાર્ય કરી રહ્યા છે જેથી કરીને આપણે પણ તેમાં કાર્ય કરતા રહેવું જોઈએ જે વિશે તમે આગળ શું કેવો છો
તમારી વાત એકદમ સાચી છે અત્યારે ઘણા લોકો એ વ્યવસાયમાં આવી ગયા છે અને ઘણા બધા લોકો એ વ્યવસાયમાંથી પૈસા કમાઈ રહ્યા છે જે ખુબ સારું કહેવાય છે પરંતુ આપણે જોવા જઈએ તો ઘણા લોકો જે એવા છે જે એવું માને છે કે આ બધો ધંધો ન કરવો જોઈએ અને તેવો પશુ તત્વમાં માને છે અને તેઓ પશુ પશુને સેવા કરવા માંગે છે અને તેઓ પશુ ને એવું હત્યા કરવા માંગતા નથી તો એવો એવું કરી શકે છે કે તેઓ આ શાંતિથી રાખી શકે છે તેઓ જ્યાં સુધી ઉમર કાઢે ત્યાં સુધી તેઓ રાખવું જોઈ અને પછી તેમને એવું લાગે કે તેઓ મારવા દેવાના નથી અને તેને માસં વેચવા દેવા નથી તે એનજીઓ છે તેમાં આપી શકે છે તેઓ અને તેઓ સારી રીતે રાખી શકે છે પરંતુ અત્યારે જોવા જાવ તો ઘણા લોકો જે એવા છે જે દેશી મરગાઓ છે તેને બહાર માધાઓ માટે માને છે અને તેને માતા ના નામ પર ચડાવે છે તો જે લોકો ભગવાન ના નામ પર આવું કરી રહ્યા છે તેઓએ આવું કરવું જોઈએ નહીં જે ખુબ જ નુકસાનકારક ય ભગવાન ની પણ બદનામી થાય એમ કહીએ આપણે તો ચાલે અને તમે જુઓ તો અત્યારે ઘણા લોકો જે બાધાના નામ પર મરઘાઓ ચડાવે છે તે મરઘાને મંદિર માસ કાપે છે તો તે ખુબ જ અશુભ કહેવામાં આવે છે તો તમાર શું માનવું છે આ બાબતે
હ તમારી વાત એકદમ સાચી છે એવા ઘણા બધા લોકો લોકો છે મંદિરોમાં માનતા રાખે છે તેમાં મરઘા બાધા સારી થઈ જશે તો મરઘાઓ ચડાવવા અને બાધાઓ રાખે ખુબ જ દુઃખદાયક કહેવાય છે એવું હોવું જોઈએ નહી ન મરઘાં તેઓ ને મંદિર મા કાપ આપવામાં આવે છે એ સારી બાબત નથી જેથી કરીને આપણે એવું બધું જીવ હત્યા વિશે માનવું ના જોઈએ અને જીવ હત્યા કરવી પણ ન જોઈએ આપને જેઓને મારવા નાઈએ અને તેમને એકદમ સારી રીતે પોસાય તે રીતે રાખવા જોયે પણ લોકો એવું કરતા નથી તેમને બાધાના નામ પર મારીને ખાઈ જાય છે આપણે એવું બિલકુલ કરવું જોઈએને આપણે જેમ તેમનો ઉદ્યોગ કરીએ છે તેમાં તને સારી રીતે રાખવા જો અને ઈડાઓનું એવું આગળ બિઝનેસ કરવું જોઈએ પરંતુ લોકો તેમને પોષે છે પછી તેમને વેચી દે છે તેને પછી મારી નાખવામાં આવે છે જેથી કરીને તેમને ભોજન તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે એવું આપણે કરવું જોઈએ જેથી કરીને હમણા મરઘા પાલનનો ઉપયોગ ફક્ત તેમને મારી નાખવા માટે અને વધુ પડતો પૈસા કમાવવા માટે લોકો કરે છે પરંતુ એવું એ લોકોએ કરવું જોઈએ નથી જેથી કરીને એટલે બધા મરઘા ઓને એકદમ સારી રીતે રાખવા જોઈ જતયમ સારી રીતે લોકો એવું કરતા નથી અને તેઓને મારી નાખે જ છે અને તેઓને ફક્ત ખાવા માટે ઘણો ઉપયોગ કરી રહ્યા છે હાલના ઘણા બધા લોકો મંદિરે તેઓને બાધા નામ પર ચઢી રાખીયા છે તમે શું કેવો
તમારી વાત એકદમ સાચી છે આ તો એક જાતનો આપડણે કહીએ કો તો અંધશ્રદ્ધા છે એમ કહી દીયે તો એ ચાલે તેવું ચાલી રહ્યું છે કારણ કે તે આવ છે તે જે ભગવાનના નામ પર મરઘાઓને જણાવે છે તે ખુબ જ અચૂક કહેવાય છે ભગવાનને અમંદરથી તમે કોઈની ભલી લઈને મને પ્રસન કરો ભગવાન એવું જ કહેવા માંગે છે કે બધા શાંતિથી જીવન જીવો અને બધા પોત પોતાનું જીવન જીવો કોઈ મારા લીધે જીવન ટૂકાવે એવું ન થવુંઈએ ભગવાન આપણને એવું નથી કે કે તમે આનો જીવ લેશો તો જ હું પ્રસન્ન થઈશ અને તમારું કામ કરી આપીશ ભગવાન તો એવું જ કહો માંગે છે કે સંદેશો આપવા માંગે છે કે બધા શાંતિથી રહે સુખમય જીવન જીવે તો તેઓ ખુશ રહેશે પરંતુ અત્યારના લોકો એવું સમજી જ નથી રહ્યા તેઓને એવું લાગે છે કે તેઓ જો આધા માનશે તો તેઓનું કામ જલ્દી થશે અને તેઓ જલ્દી થી પોતાનું કામ પરતાવી શકશે પરંતુ એવું નથ જ તો તેઓએ સમજવ જોઈએ કે આ બધી વાત જે તેઓ કરી રહ્યા છે તે અંધશ્રદ્ધા બધત ખોટી છે તમે કહ્યું તેમ મરઘાપલન ન ઉછેદ ન જે બિનેસ છે ખુબ જ સારો છે પરંતુ લોકો એ સમજવું જોઈએ કે જે તેઓ દવા આપીને મરઘાઓને જલ્દી મોટા કરી નાખે છે અને તેઓને પોતાનું જીવન જીવવાની તક પણ નથી આપતા અત્યારે તમે જુઓ તો મરઘાના બચ્ચાઓ આવે છે તેઓને રસી મુૂકવામાં આવે છે તેઓને દવાઓ આપવામાં આવે છે જેથી કરીને તેઓ પચીસ દિવસમાં મોટા થઈ જાય છે અને તેઓને પચીસ દિવસ જ વેચી નાખવામાં આવે છે અને તેઓને કાપી નાખવામાં આવે છે તો તે ખૂબ જ દુઃખદ કાર કવાય છે તો લોકોએ સમજવું જોઈએ કે આ બિઝનેસ તો સારો છે પરંતુ થોડું તેઓ મરઘાઓ વિશે પણ વિચારે તો સારું થશે એવું મારું માનવું છે અને લો લોકો જે હિન્દુત્વમાં માને છે તેઓ મરઘા ખાવાનું બંધ કે દે તો સારું તો તમારે શું માનવું છે આ બાબત
તમારી વાત એકદમ બરાબર છે કે તેવ છું એવું કરવાનું બચાવી તેમના માટે ખુબ જ સારું કારણ કે જીવ હતીયા એ પાપ છે અને તો પણ ઘણા લોકો એ લોકોને મારીને તેમનું ભોજન કરે છે એ ઘણું બધું સારું કેવાય નહી આપણે બાજુ પણ હમણાં ઘણા બધા ઉદ્યોગો તેના માટે ચાલી રહ્યા છે જે ફક્ત તેમનો બસે છે એ સબીજો કયાહે ઠી જે છે વામાં આવે છે એવી બધી જગ્યા હોયને જવા મોકલી આપે એવું કરવું જોઈએને એથી કરીને તેમનો ઉપયોગ ફક્ત મારકાટ માટે કરવામાં આવે છે ઘણી જગ્યા ધાવો નો ઉપયોગ તેમના માટે કાપી નાખે છે અને ત્યાં તેમને બનાવીને ખાઈ જાય છે જોઈએ ન પરંતુ આપણે સારી રીતે ઉછેર કરવો જોઈએ અને હ જે આપે છે તેને નીચને આપણો રોજગાર આપણે ચલાવ્યો એ ફક્મ મર્ગીયોને મારીને તેમનો તેમાંથી તેવ પેસા કમાવાનું વિચારે છે જેથી કરીને કેટલા બધા અધગા પાલન ના ઉદ્યોગો ફક્ત તેમના માટે તે ઉપયોગમાં આવે છે કે તેઓ તેમને વેચી નાખે છે પછી મારી નાખે છે અને તેમનો તેઓ સાઈડ બિઝનેસ તરીકે કરે છે એવું આપણે થવું જોઈએ જેથી કરીને આપણે પૈ સા તો મળે છે પણ આપણને એટલું પુણ્ય મળતું નથી આપણે એવો પુણ્યનું કામ કરવું જોઈએ અને તેમને મારવુંન જોએ અને તેને સારી રીતે રાખી તેમને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે તેમની દેખભાળ કરવી જોઈએ કે જેથી કરીને તે લો તે મરઘાવઓને કોઈ પણ એવી તફલીફો પડે કે જેને તેમને મરી જવા માટે આગળ ના આવવું જોઈએ જેથી કરીને પણ પણ તેમને મારવા ન જોઈએ અને એવી બધી બાધાઓમાં જે માળખાઓ ચડાવે છે તે સમજાવવું જોઈએ કે તેમનો જીવ હત્યાંમાં આપ ન કરે અને મંદિરોમાં આવું કાર્ય ન કરવું જોઈએ જેથી કરીને ત્યાં એવી અસુ ન ફેલાય કે ત્યાં કોઈનો જીવ હત્યા કરી દે પરંતુ ત્યાંના લોકો પણ એઉ કોઈ મંદિર વાળા આપણે એવું કહેતા નથી કે એવું ન કરું અને ઘણા લોકો ત્યાં જઈને તેઓને મરઘાંવોની દાન કરીને તેને મારી નાખવામાં આવે છે આપણે એવું જોઈએ તો આપણે તેમને બધાએ ના પાડવી જોઈએ અને તેમને સમજાવવું જોઈએ કે એવું બધું જીવ હત્યા ન કરવી છે પરંતુ એના લોકો માનતા નથી અને એટલું બધું જીવ હત્યા કર્યા કરે છે એના વિશે તમે આગળ
એ એમની ખેતી જોઈ તમારી વાત એકદમ સાચી છે અત્યારે તમે જેમ કહ્યું એમ ઘણા લોકો જે જીવ હત્યાં કરે છે. તે જીવ હત્યા જો બંધ થશે તો ઘણા બધા જે અંધશ્રદ્ધાળુઓ છે જે એવું માને છે કે ત્યાં જઈને મરઘો માનીશું અને મરઘો ત્યાં જઈને કા પી સુ ટા આપણું ભલું થશે અને ઘણા લોકો તમે જોવા જાવ તો તેઓ એવું કરે છે કે મરઘાઓ ત તેઓ એન્જોયમેન્ટ માત્ર બાધા બાધા કશું નથી હોતી તો એ ત્યાં ચઢાવવા માટે લઈ જાય છે અને તેઓ ઈનજો પેમેન્ટ માટે કાપી નાખે છે અને તેઓ તેનું સેવન કરે છે તેઓ ખાવા માટે ખાલી મરઘાઓ લઇ જાય છે ખાલી ભગવાન નું નામ લે છે કે ભગવાન માટે લઈ જઈ રહ્યા છે પરંતુ તેઓ કશું માનતા જ નથી. ઈ તો તેઓએ આ બધી જે માનતા છે તે અત્યારે છોડી દેવી જોઈએ કારણ કે આગળ જતા જો આવી જ માનતાઓ ચાલતી રહેશે તો ઘણા જે બસ પક્ષીઓ છે જેમ કે મર્ઘો છે તેઓ ઘણા બધા મૃત્યુ પામશે અને તેના કારણે આપણે અત્યારે જોવા જઈએ તો જે અમે એરિયા જેમાં રહીએ છીએ ત્યાં એક પણ મરઘા નથી જોવા મળતા જે ખુબ ખૂબ જ દુઃખદ ઘટના છે આપને જોવા જઈએ તો પહેલા આપણને મરઘો આડે એટલે આપણને ખબર પડી કે પાંચ વાગ્યા છે. કે ચાર વાગ્યા છે કે ત્રણ વાગ્યા છે પરંતુ અત્યારે મરઘાઓ જ વિલુપ્ત થઈ રહ્યા છે જેના કારણે ખબર જ અત્યારથી કેટલા વાગ્યા છે આપણે ફોનમાં ટાઈમ જોઈએ ત્યારે જ આપણને ખબર પડે છે અને પહેલા તો પહેલાના જમાનામાં લોકો અલાર્મનો પણ ઉપયોગ નતા કરતા તેઓને ખબર પડી જતી હતી કે મરઘા એ આટલા બૂમ પાડી છે એટલે આટલા વાગી જ ગયા હશે પરંતુ અત્યારના જે લોકો છે તેઓ અલાર્મ વગર ઉઠી જ નથી શકતા તે ખુબ જ આપણા માટે દુઃખદકારક ઘટના કહેવાય છે અત્યારે તમે જો તો પોલ્ટ્રી ફાર્મો ખૂબ વધી રહ્યા છે પરંતુ તેના સામે જે દેશી મરઘાઓનો ઉછેર થવો જોઈએ તે ખૂબ ઘટી રહ્યો છે જેના કારણે અત્યારે દેશી મરઘાંઓ જોવા જ નથી મળતા દેશી મરઘાઓ એકદમ વિલુપ્ત થઈ રહ્યા છે અને જોવા જઈએ તો સી આપણા બાજુ કોઈ અત્યારે વધારે દેશી મરઘાઓ પાડતા જ નથી કારણ કે તે વધારે કોઈ લે જ નથી જતું ખાલી બાધાઓ વાળા લઈ જાય છે જેને કારણ અત્યારે જે લોકો ઉમ્મ દેશી મરઘાઓનું પાલન કરતા હતા તેઓ ધીરે ધીરે પોલ્ટ્રી ફાર્મ તરફથી જઈ રહ્યા છે અને તે તેઓ બોઈલર મરઘીઓ પોષી રહ્યા છે જેના કારણે તેઓને જલ્દીથી જલ્દી રિઝલ્ટ મળી જાય અને જલ્દીથી જલ્દી પૈસા મળી જાય તો તે આપણા માટે ખુબ જ દુ ખદકારક કહેવાય કે અત્યારે જે બધા મરઘાઓ વિલુપ્ત થઈ રહ્યા છે તેના વિશે તમારું શું માનવું છે?
તમારી વાત એકદમ બરાબર છે. કે એવું તો ઘણા બધા મરઘાની પ્રજાતિઓ હમણાંથી વિલુપ્ત થઇ રહી છે જેથી કરીને આપણે તેમનું બધા કામ ન કરવો જોઈએ અને તેમને ઓછા મારવા જોઈએ જેથી કરીને તેમને એવી બધી પ્રજાતિઓ આપણને જોવા મળે તમે કીધું જ્યારે સવારે જલ્દી મરઘાઓ હટતા હતા ત્યારે આપણને ખબર પડતી હતી કે આપણે એટલા વાગ્યે ઉઠવાનું છે, અને એટલા વાગી ગયા છે, જેથી કરીને આપણને સમય ન ઘડિયાળ પણ જોવાનો ટાઈમ ન મળે તો પણ આપણે સમજી જતા હતા કે આપણે એટલા વાગે ઉઠી ગયા પરંતુ હમણે થી મરઘાંઓને મારવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો છે, જેથી કરીને મરઘાંઓ એટલા બધા ઓછા થઈ ગયા છે, કે આપણે અહીંયા એટલા બધા મરઘાઓ દેખાતા નથી પરંતુ આપણે તેમનો જો સારી રીતે ઉછેર કરીએ અને એટલા બધા માર્કેટમાં આપણે મરઘાંઓનો ઉપ યોગ ન કરીએ તો આપણા એ આપણને ઘણા મરઘાંઓની અન પ્ર જાતિઓ જોવા મળી શકે છે, અને જો હમણાં ઘણા બધા એવ કામો પણ ચાલી રહ્યા છે, જ્યા મરઘાં ઉછેરનો ઉત્પાદન એટલી જોરોથી વધી રહ્યું છે, અને ત્યાં એટલા બ ધાં મરઘાઓ પણ છે, જેથી કરીને ત્યાંના લોકો તેમને સારી રી તે જો સાચવીને તેમનો યુઝ કરે તો અને તેમને ઈંડાઓ નો સારી રીતે બિઝનેસ કરી શકે અને તેનાથી પણ ઘણા બધા પૈસાઓ આવી શકે ફક્ત મરગાઓને કાપીને તેને વેચીને પૈસા આવતા નથી જેથી કરીને લોકો કોસ જે કે આપણે તેમના ઈંડાનો ઉપયોગ કરીએ તો આપણા માટે ઘણું સારું રહેશે તેમને તેમના કાપીને આપણે વેચીને ખાવાનું શી વ્યવસ્થા ન કરીએ તો આપણા માટે ઘણું સારું જો આપણે મારકાટ ન કરવો જોઈએને આપણે જીવ હત્યાનો પાપ પણ ન પરંતુ લોકો એવું સમજતા થી જેથી કરીને આપણે લોકોને સમજાવવું જોઈએ એ બધી બા કે ગમે તે જગ્યાએ આપણે એટલી બધી જગ્યાએ એટલા બધા મરઘા ના આપી જેથી કરીને તેમનું સંખ્યા ખુબ જ ઓછી થઈ રહી છે, જેથી કરીને આપડણે પણ એવું સમજવું જ્યા આપણે એવું બધું જોઈએ ત્યા આપ તે લોકોને ના પણ પાડવી જોઈએ કે એવું ન કર જેથી કરીને તેઓનો જીવ જોખમમાં આવી પરંતુ લોકો સમજતા જ નથી અને ત્યાંના લો કો તેમને ના નથી પાડતા કે હું અહી આવીને ન કરું અને ત્યાંના લોકો પણ તેમને જોઈ તો પણ તેમનોને ના પાડતા નથી અને ઘણી બધી જગ્યાએ એવું બધું ચાલી રહ્યું છે, તમે શું કેવું છો તે?
હ એ વાત એકદમ સાચી છે, અત્યારે જે આપણે ઉપરના વિસ્તારોમાં જઈએ તો એના વિસ્તારોમાં તો બધા એવું જ માને છે, કે માતા જે ભોગ લેય છે, અને જેના કારણે ઘણા લોકો એવું વધારે કરે છે કે ભોગ ચડાવીસ માતાને મરઘાને એવું બધું તો જ આપણને આપણી જે પ્રસન્ન થશે માતાઓને આપણને જે આપવું જોઈએ તે આપશે. પરંતુ એવું નથી હોતું પ ભગવાન આવું માંસ વાસહાર ખાધતો તેઓ ભગવાન કહેવાત તેમ તેઓએ સમજવું જોઈએ કે આ બધી અંધશ્રદ્ધા જે ચાલી રહી છે. તે બંધ થવી જોઈએ અને અત્યારે તમે તો ઘણા લોકો જોવો છો કે પોલ્ટ્રી ફાર્મો પોલ્ટ્રી ફાર્મ ના મરગાંઓ ભગવાન નથી ચડવામાં આવતા તેઓ એવું માને છે, કે દવાઓ વાળે મરઘા નથી ચડવામાં આવતા તેઓ એવું બી સમજ જો કે મરઘાઓ ચઢાવવા જોઈએ તે આવું ભેદભાવ કેમ કરી તે આગળ ખબર જ નથી પડતી આપણને કે તેઓ આવું કેમ કરી રહ્યા છે, તો તેઓ આ બધી વાત સમજવી જોઈએ કે આ બધું ખુબ નુકસાનકારક છે અને જો તેઓને આ બધી વાત અત્યારે ના ખબર પડશે તો તેઓ આગળ જતા તેમને ખબર પડશે